જય શ્રી કૃષ્ણભાઈ
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
એકદમ મજામાં તમે કેમ છો
હા મારે એકદમ મજામાં છો ને તમે જાણો છો કે હમ મોબાઈલ અને સોશિયલ મીડિયા કેટલું પાવરફુલ બની ગયું છે કારણ કે સોશિયલ મીડિયા પર ઘણાધા લોકો બ્લોગ બનાવે છે એલે સોશિયલ મીડિયા એમ પાવરફુલ એક સાધન બની ગયું છે એ ઘણી બધી મેમે સોશિયલ મીડિયા પર તમે જાણો છો કે બને બધી જાહેરાત કે પછી ખબર મળી જાય છે. કે આપણે સોશિયલ મીડિયા પર ઘણી બધી રીતે આપણે પૈસા કમાઈ શકીએ છીએ શું તમે સોશિયલ મીડિયા પર કઈ રીતે પૈસા કમાઈ શકીએ તેના વિશે મને કહેશો
હા એમ તો જોવા જઈએ તો આ જે સોશિયલ મીડિયા છે તે આજે આપડા યુથ માટે તો સ્ટ્રોંગ પૈસા કમાવા માટે એક માધ્યમ બની ગયું છે અને હાલમાં શું છે કે પેલા બાળકોને ફોન રમ પછી લેપટોપ ટીવી ને બધું જોવા ન જ કારણ કે એમાં લોકોને એવું હતું કે એમાં લોકો ટાઈમ કરે છે અને એમાં કો વાર આપણો મગજ પણ ઇફેક્ટ થઈ શકે છે કારણ કે વચ્ચે એવી ગેમ પણ આવી હતી જેમકે ફ્રી ફાયર છે પબજી છે બીજી એમ આઈ છે એમ ઘણી બધી ગેમ પણ આવી હતી જેમાં લોકોલીન થઈ જતા હતા અને કેટલીક વાર પોતાનું કામ છોડીને પણ એ ગ હતાને જમવાનું પણ ભૂલી જતા હતા અને ખાસ કરીને જે બાળકો હતા તે લોકો પર ઘણ બડ અસર થતી પરંતુ જેમ જેમ આ યુટ્યુબ જે ગ્રો હોવા લાગ્યો અને લોકોને ખબર પડવા લાગી કે એને આપડણે જે ગેમ રમીએીએ તે જ ગેમના આપણે વિડીયો બનીએ દગડ કરીએ અને આપણે એ ગેમને આપણે યુટ્યુબ પર મૂકીએ તો આપણને સારી એવી ઈન્કમ થઈ શકે છે એટલે લોકો શું છે કે ઘણા બધા ફેમસ યુટ્યુબરો પણ બની ગયા છે કે જેમણે યુટ્યુબ પરથી સારી એવી ઈન્કમ પ્રાપ્ત કરી છે અને લોકો કહે પણ છે અને પેલા શું છે કે યુટ્યુબ માધ્યમ હતું પરંતુ હાલમાં તો શું ટિકટોક છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે આમ ઘણી બધી એપ્લિકેશન છે જેના પર આપણે વિડીયો અપલોડ કરીને સારા એ પૈસા કમાઈ શકીએ છી અને એમાં શું હોય છે કે આપડી ક્લિપ વિડીયો સારી હો જોઈએ વિડીયોની ક્વોલિટી સારી હોવી જોઈએ અને આપડું બોલેલા હોય જે વાક્ય હોય તે પણ એકદમ ક્લિયર અવાજમાં આવવા જોઈએ અને જે નેટવર્ક ઈુ હોય તો તે એવી જગ્યાએ આપડે કરવું જોઈએ નહીં અને એમ તો સોશિયલ મીડિયા પરથી પૈસા કમાવાનું સરળ છે પરંતુ એમાં શું હોય છે કે તમારે લાગી રહેવું પડે છે કારણ કે સોશિયલ મીડિયા પર જે કમાણી હોય છે તે એક બે દિવસ ની મહેનત થોતી નથી એમાં ઘણા દિવસની મહેનત છુપાયેલી હોય છે એટલે ઘણા દિવસ સુધી તમે જો એમાં ટાઈમ આપી શકે એમ હોય તો તમારી પાસે સોશિયલ મીડિયા એ ખૂબ જ સારી ઉપયોગ છે અને જે સોશિયલ મીડિયા યુટ્યુબ પરથી જે ઇન્કમ પ્રાપ્ત થાય છે તે આપણા સીધા જીમેલ દ્વારા આપણા ખાતે આમ જોવા જઈએ તો એક નોકરી વાળો જે માણસ હોય છે તે કેટલી પણ મોટી નોકરી કેમ નનીક લે પરંતુ જે યુટ્યુબ પર જે કોઈ ફેમસ યુટ્યુબર હોય તેના કરતા વધુ પૈસા કમાઈ શકતા નથી અને જોબ માટે શું છે તમને થોડાક ઘણા જ માણસો ઓળખી શકે છે. પરંતુ જો તમે એકવાર યુટ્યુબ પર ફેમસ થઈ ગયા અને લોકો જાણવા લાગ્યા તો તમારી ફેન ફોલોઈંગ પણ ખૂબ જ વધી રહે છે અને તમને ઘણી બધી બ્રાન્ડ હોય છે જેમ કે પૂમા હોય છે ન નાઈક હોય છે આમ જે ઘણી ઘણી ફેમસ બ્રાન્ડ છે તે તમને એમની પ્રોડક્ટ સેલ કરવા માટે તમને સિલેક્ટ અને તમને એ લોકો સારા ખસ્તા એવા પગાર પણ આપશે અને કેટલીક વાર જોવા જઈએ તો બ્લાઇન ચેક પણ આપી શકે છે એ લોકો એટલે એક યુટ્યુબ હમાં જોવા જઈએ તો ખુબ જ સારી થઈ રહી છે ગ્રો અને તમે પણમ તમે જયારે નાના હતા ત્યારે તમે પણ આ યુટ્યુબ છે ફેસબુક છે અને તેમાં તમે જે ગેમ રમતા તેને વિડીયો તમે મૂકવાનો પ્રયાસ તો કરેલો જ હશે ને
હા, એટલે કે એમ કે જે સોશિયલ મીડિયા પર તમે જાણો છો કે જે ઘણી બધી રીલ્સ આવે છે કે પછી અન્ય પ્રકારના કોઈ પણ આવે છે, તે ઘણા બધા વ્યુ આવે છે એટલે કે તે હું એટલે ટ્રાય કરેલી એક વાર, કારણકે જે યુટ્યુબ પર છે યુટ્યુબ પરમ જે ઇન્સ્ટાગ્રામ પર રીલ આવે છે તે આપણે યુટ્યુબ પર મૂકીએ તો ઘણા બધા લોકો એમ તો કોન્ટેન્ટલને મૂકે છે ને એ વ્યુ પણ આવેને એકદમ એ લોકોને લાઈક પણ મળે છે, પરંતુ તમે જાણો તમે કીધું છે કે આ જે સોશિયલ મીડિયાયો છે યુટ્યુબ પર પછી ઇન્સ્ટાગ્રામ પર કે પછી તે એક દિવસની મહેનત તે આપણે બે વર્ષ પાંચ વર્ષ પણ લાગી જાય છે આગળ જતા કારણકે વ્યૂ એમજ નથી જતા, એટલે કે આપણે જે કોન્ટેન્ટ આપડે રેડી કરીએ છીએ એ કેવો લાગે પબ્લિક ને અને આપણું શું કરવું જોઈએ અને શું ન કરવું આપડે ખૂબ વિચારવું જોઈએ, એટલે કે ધીરે ધીરે બધું થતું હોય છે, એટલે એક દિવસમાં આપડા વ્યુ સારા જશે, આપડે એવું ની માનું લેવું જોઈએ એમ અને એકજ આપડે જે વિડીયો બનાવ એના મ લાઈક આવશે આપણે એવું નહ માનવું જોઈએ એટલે કે જે પ્રમાણે આપણ વિડીયો હશે તે પ્રમાણે આપણ જશે અને જે પબ્લિકને આપણ સારું ડિમાન્ડ ગમશે તો આપ ફોલોઅર પણ વધશે અને આપ સબસ્ક્રાઈબ પણ વધશે એમ એટલે મેં તો આમ તો જોયલું જ છે, ને અમારે જે એમ તો ઘણા બધા જે ગામના અમુક જે યુવાનો છે તે એમ તો મોસ્ટલી એ લોકો બે વર્ષથી, એકતો યુટ્યુબ પર એ લોકો વિડીયો બનાવે છે અને હમણા માન માનને એ લોકો દસ કે જેવા થયા છે યુટ્યુબ પર, એટલે કે એવું જ કે એવું કે આપણે જે સોશિયલ મીડિયા તો સારું જ કહેવાય પરંતુ એમાં જે એક મહેનત લાગે છે અને આપડે લાગી રહેવું પડે છે, આપડે સ્ટોપ ની કરી જવું જોઈએ એમ, એટલે કે મહેનત આપણે કરવીજ પડે છે, કારણકે મોબાઈલ છે મોબાઈલના લીધે આપણે ઘણા બધા કાર્યો આપણે કરી શકીએ છીએ કારણકે મોબાઈલ તો આપડો ખૂબ હમણાં અગત્યનું સાધન બની ગયું છે કારણકે આજકાલના જે આધુનિક દ્વારા જે બાળકો હોય છે યુવાનો હોય છે તે લોકોને મોબાઈલ વગર ચાલતું જ નથી, કારણકે મોબાઈલમાં આપણે ઘણી બધી પ્રકારની પ્રવૃત્તિ કરી શકીએ છીએ, ઘર બેઠા આપણે વર્ક કરી શકીએ છીએ, ઓફિસ વર્ક પણ કરી શકીએ છીએ અને આપણને ઘણી બધી કોલની સુવિધા આપે છે, એકબી સાથે વાતચીત કરી શકીએ છીએ, વિડીયો કોલ પર વાતચીત કરી શકીએ છે અને બીજું આપડે તમે કીધું કે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ સારી વસ્તુ બની ગઈ છે અને બધા લોકો યુઝ કરે છે. એટલેકે આવી બધી જે સુવીધા મોબાઈલ માં સિસ્ટમ એ લોકો આપેજ છે, બધા ફી ચર હોય છે અને મોબાઈલ થી આપડે ઘણી બધી પ્રકારના, દૂર દેશોના આપડે બધી માહિતી મેળવી શકીએ છે એને કેવી રીતે કરવું જોઈએ અને કેવી રીતે આપડે ઘણા બધા પ્રકારના વિડીયો પણ આપડે જોઈ શકીએ છીએ, એટલે મોબાઈલ એક તો સારી વસ્તુ બની ગઈ છે, પરંતુ આજકાલના જે બાળકો હોય છે જેમ કે એ લોકો સ્કૂલ જતા હોય તે લોકોને આપડે મોબાઈલ વધારે આપવું ફિફર નહી કરવુ જોઈએ કારણકે તમે જાણો કે આજકાલના જે બાળકો હોય છે. એ લોકોની હમણાં જે મગજ દ્રષ્ટિ અને એ લોકોનો જે જે વિચારો હોય છે એ અલગ પ્રકારનો હોય છે, કારણકે તમે જાણો છો કે હમણાં જે આધુનિક વાળા જે બાળકો હોય છે, તે મોસ્ટલી ફોનમાંજ જોયા કરે છે અને ફોનમાં જે આવે છે તે પ્રમાણે બધા કાર્યો કર્યા કરે છે. એટલે જે ની જો વસ્તુ તે પણ એલોકો જોઈ કાઢે છે ને પછ છી આગળ જતા એલોકોને મુશ્કેલ પડે છે, એમ. એટલે ગમે ત્યાવાં કદમો ઉઠાવી લે છે અને ગમે ત્યાવા લોકો માનસિક અસર પડે છે, એટલેકે આવા ઘણા બધા કિસ્સાઓ મેં યુટ્યુબ પર એટલે કે પછી ઘણા બધા જે કિસ્સાઓ થયા છે તે તો જાણો છો કે આપણને સોશિયલ મીડિયા પર મળીજ જતા હોય છે અને મોસ્ટલી અમારા ગામમાં પણ એવું જ થયું ત જાણોમે કીધું કે જેમ કે ગેમ, જેમકે ફ્રી ફાયર ને બીજી એમ એવી બધી ગેમ તો ખુબ પ્રચલિત છે અને અમારા ગામમાં એક બાળક એમ તો, એ નાનાથી એટ મીન્સ જેલે નવમાં ધોરણથી એ રમે છે ને એ હમણા આવ્યો છે બારમામાં અને નવમા ધોરણ થી ફ્રી ફાયર જેવી ગેમ રમતો હતો ને એમને લાગી જ ગલો છે અને મોસ્ટલી એ રમૈયાજ કરે છે, રમૈયાજ કરે છે માથા પર ચડી ગયેું હતું એક વાર તો અને ગમે ત્યારે ઉઠી પડતો, ગમે ત્યારે બૂમ બરાડ પાડતો ગમે ત્યારે એ બડું કરતો હતો, ત્યારે એમના માતા પિતાને ખબર પડી કે આ આપડે ફોન આપેલો આપવાથી એ લોકોને શું અસર પડે છે અને આપડીજ ભૂલ છે, એટલે કે માતા પિટી માતા પિતાએ એ પણ સમજવું જોઈએ કે એ લોકોને ફોન ક્યારે આપવું જોઈએ અને ક્યારે એ લોકોને યુઝ કરવું જોઈએ એને કેટલું યોગ્ય રીતે યુઝ કરે તે પણ જોવું જોઈએ, કારણકે આજકાલ આધુનિક વા્વારા બાળકો મોસ્ટલી ગેમ રમે છે અને ઘણી બધી હરકટ કરે છે અને એમાં પણ ઘણા બધા પૈસા નાખી દે છે, કારણકે એમાં ઘણી બધા ફીચર હોય છે, ઘણી બધી પ્રકારની જે પણ સ્કીલ બધી હોય છે, ગન્ ની ને આવી બધી એ લોકો લે છે, ઘણા બધા પૈસામાં નાખ દે છે અને ઘણા બધા યુટ્યુબર્સ જોઈને એ લોકો એવું કરે છે, કારણકે યુટ્યુબર્સ લોકો તો ઘણા બધા એવું કરી શકે છે, પરંતુ એ લોકો સમજવું જોઈએ કે એ લોકો શું કરી રહ્યા છે અને શું નહી કરવું જોઈએ, એટલે એજ કે જે હમણાં બાળકોને છે ક્યારે ફોન આપવું જોઈએ અને ક્યારે નહી આપવું જોઈએ, એમના માટે યોગ્ય રીતે ધ્યાન રાખવું ખબ જરૂરી છે, એટલે તમે તમારા કોઈ એટલે કે તમે તો ફોન તો યુઝ બરાબર કરતા હો, પરંતુ તમારા ગામમાં કોઈ કિસ્સો થયેલો કે આવું કોઈ ગેમ રમવાથી કોઈ પોતાના માનસિક એટલે કે માનસિક ઉપર કોઈ ચડી ગયેલો ફોન ન કોઈ
ના એમ જોવા જઈએ તો અમારે ત્યાં તો એવું કશું કંઈ થયું નથી અને કેસ પણ બન્યું નથી, કારણ કે અમારે ત્યાંના લોકો ખૂબ જ જાગૃત છે અને એ લોકો ગેમ પણ એટલું બધું ટાઈઇમપાસ માટે રમે છે, પરંતુ એજ્યુકેશનને વધારે ઇમ્પોર્ટન્ટ આપે છે, એટલેકે એજ્યુકેટન એજ્યુકેશન છે તે આપણા દેશમાં કેટલી જરૂરી છે એ બધું જાણે છે અમારા લોકો બાળકો પણ હાલમાં તો સમજે છે, પરંતુ હાલના જે હમણાં જે બાળકો જમ જન્મી રહ્યા છે એ લોકો શું છે કે ફોન પ્રત્યે એટલા એડિક્ટેડ થઈ ગયા છે, કે એ લોકોને સવારે ઉઠે ત્યારે પણ ફોન જોયએ છે અને ખાસ કરીને જમવાનું હોય તો એ લોકો જો ફોન નહીં હોય, ત્યારે કે લાઈટ ગઈ હોય ને ફોન ન બેટરી નહી હોય, તો એ લોકો જમવાનું પણ તાડીદે છે, પણ એવું આપડે કરવું જોઈએ નહી, કારણકે અમે જયારે બાળકો હતા ત્યારે અમારે શું હોય કે ફોન ને એવું કઈ હતું નહી તો અમે તો રમતા કેટલીક વાર કલમ પર પણ ચડતા, પડી પણ જતા, લાગતું પણ પરંતુ એમને એવું લાગતું આ લાગ્યું છે તો સારું નથી પરંતુ સારું બી થઈ જાય છે અને ફિટનેસ પણ સારી એવી રહે છે, પરંતુ આજના ઘણા બધા બાળકોને જોવા જઈએ તો એ લોકોની કઈ ફિટનેસ પણ રહેતી નથી, એ લોકોને આપડે દસ થી વીસ મીટર દોડવા કહીએ, તેમાં પણ એ લોકો થાકી જાય છે. એ લોકો પોતાની એનર્જી હોતી નથી કારણકે એ લોકો લોકો જે સ્કૂલ થી આવે કે પછી કોલેજ કરતા હોય, તો ઘરે જઈને પછી ફોનમાંજ લાગી જાય છે. એ લોકો ફિઝિકલ મેન્ટલી કોઈ એ લોકો તૈયાર થતા નથી એટલે એવું બધું નહીં કર્યું છે. આપડે પણ ઘરે જઈને જે સોશિયલ મીડિયા છે તેનો ઉપયોગ કરવાની જગ્યાએ આપડે બહાર ફરવા માટે નીળું જોઈએ પછી દોડવું જોઈએ, રમવું જોઈએ અને ખાસ કરીને ઘણી બધી જે રમતો છે, જેમ કે ક્રિકેટ છે, વોલીબોલ છે, હોકી છે, આમ જે ઘણી બધી રમતો છે તે રમવી જોઈએ અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવો જોઈએ. મેં તમને એમ નથી કેતો કે સોશિયલ મીડિયા નો ઉપયોગ બિલુલ ટાળી દેવો જોઈ, એવું નથી કેમ કે સોશિયલ મીડિયા બીજે ઘણી બધી ઉપયોગી છે. આપડી કોલેજ હોય પછી જે આપડે કોઈ પણ પ્રકારની લિંક ભરવાની હોય અને એક્ઝામ પણ હોય તો જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર આવે છે, એટલે એ પણ જોવું જોઈએ અને એનો પણ ઉપયોગ તો કરવો જોઈએ, પરંતુ આપણે ફિઝિકલી ખૂબજ ફિઝિકલી, મેન્ટલી, ખુબજ મજબૂત રહેવું પડશે અને જો આ ઘણા દેશમાં ઘણા બધા બદલાવો થઈ રહ્યા છે, તે પ્રમાણે આપણે પણ તૈયાર રહેવું જોઈએ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપણે જે વચ્ચે કોરોના કાળ આવ્યો હતો ત્યારે કેટલાક લોકોને સોશિયલ મીડિયા ન ઉપયોગ કરવાનો આવડતું નહી હતું તો તેના કારણે શું છે કે એ લોકો જે એક્ઝામ માટે કી નહી હતી કારણકે સોલ જે કોરોના કાળ હતો ત્યારે લોકો ઘરને બહાર નીકળી શક્યા ન હતા, જેના કારણે ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હાલમાં શું છે કે આપડો દેશ વિકસિત થઈ ગયો છે અને બધા ફોન આવી ગયા હતા, એટલે અમે ઓનલાઈન સેવાનો ઉપયોગ કરીને પછી એમાં એજ્યુકેશન પ્રાપ્ત કરું અને અમને મજા આવેલી એમ રૂબરૂ ભણવાની તોઈ અલગ મજા આવે છે, પણ ઓનલાઈન ભણવાની પણ મજા આવે છે, કારણકે જેના પાસે લોકો પર ફોન નહી હતા નાના બાળકો પર તેમને પણ તેમના પેરે ફોન આપવા માટે મજબૂર થઈ ગયા હતા, એટલે ખુબ મજા પણ આવેલી અને એમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા ખુબજ સારું છે અને જેમ આપડે આપડા પર ચાલે છે, આપડા પર ડિપેન્ડ છે કે આપડે કેટલો યુઝ કરીએ અને જેમ બને તેમ આપડે સોશિયલ મીડિયાનો ઉપયોગ તો ઓછજ કરવો જોઈએ અને જો આપણને રસ હોય અને એ ફિલ્ડમાંજ તમારે આગળ વધું હોય છે, જેમ કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ તો તમે એનો ઉપયોગ કરી શકો છો. ચાલો કોઈ વાર મળશો ત્યારે આપડે વધારે આ ડીપમાં સોશિયલ મીડિયાનો ઉપયોગો છે કે ગેરફાયદા છે તેના વિશે વાત કરીશું.
હા, સારું મળીએ.